હલો, બસ એકદમ મજા મજામાં તમે કેમ છો?
બસ શાંતિ છે મજામાં.
કેવું જમી લીધું?
હા મારે તમારે તમારા જોડે એક વિષય પર વાત કરવી છે. કે જ ક ખોરાક. ગુજરાતીમાં ગુજરાતમાં. ખોરાક ભિન્ન ભિન્ન પ્રકાર ના મળે છે.
શું કહો છો, મને તમારો અવાજ નથી આવી રહ્યો. હલો.
હા, ગુજરાતમાં ખોરાક ભિન્ન ભિન્ન પ્રકાર ના મળે છે.
હા, એ તો છે.
હા, તે તમાર તમારે ચર્ચા કરવી છે.
હા, બિલકુલ ચાલો ને.
હા, મારું એવું મેં એવું સાંભળ્યું છે કે ગુજરાતની બહાર જેટલા લોકો છે તે ગુજરાતી ફૂડને એવું દર્શાવે છે તે ખૂબ ગળિયું ફૂડ છે. શું એ સાચું છે?
હા, થોડું બહું સાચું છે કારણ કે હું પણ આમ વિચારું કે આપડે જારે અહ બધા અલગ અલગ જગ્યાએ જઈએ લાઈક સૌરાષ્ટ્ર છે સુરત ત્યારે આમ મને રિયલાઈઝ થાય રિયલાઈઝ થાય કે આમ ફૂડ આખું અલગ જ હૈ એ સાઈડ નું એટલે બધી જગ્યા આપ આપડે જઈએ તો બધી જગ્યા અલગ અલગ ટેસ્ટ હોય છે.
હા, બિલકુલ સાચી વાત છે તમારી. ખાઠિયાવાડીનો ટેસ્ટ એકદમ ડિફરન્ટ હોય. સૌરાષ્ટ્રનો ટેસ્ટ એકદમ ડિફરન્ટ હોય. કાઠિયાવાડીમાં તો આમ કેવાય ને કે ત્યાં લોકોને ટીકું જમવા જમ્યા વગર ચાલતું જ નથી.
હા, એ લોકો છે ને બહ બધું આમ મરચું લસણ અને ડુંગળી એ બધું ખાતા હોય છે એ સાઈડ તો.
હા. મેં એ વિચાર્યું છું કે અહ મેં વિચાર સાંભળ્યું છું કે એવું ત્યાં કાઠિયાવાડમાં સેવ ટામેટાનુંું શાક ખુબ પ્રખ્યાત છે અને બહ તીખું હોય છે અને સરસ હોય છે
હા, એતો છે અને પેલું રીંગણ નો ઓ કઈક હોય છે ને એ લોકોનું રીંગણ નું કઈક હા. હા, બસ સેજ એજ એ આમ એકદમ કેવાય ને બહુ જ મસ્ત હોય છે પેલું રીંગણથી બનાવે ને એમ એ ટ્રેડિશનલ આખું કાઠિયાવાડી સ્ટાઈલથી એ લોકો બનાવે
સાચી વાત છે, આપડે સુરત બાજુ આઈ જઈએ. તો સુરતનો જે ફૂડ છે જે એ ખુબ ડિફરન્ટ છે.
હા એક્ઝેક્ટલી સુરતના પીપલ તો આમ છે ને કોમ્બિનેશન સાનું કરે આમ એકદમ ગળિયું અને તીખાનું એ લોકોનું કોમ્બિનેશન હોય એમનું આમ છે ને આપડે પાછું ઊંધિયું પણ ખાઈએ ને એ પણ આખું આમ અલગ જ મતલબ ટેસ્ટ કરે
હા સુરતી ઊંધિયું તો શું વાત છે. એ ઠંડીના મોસમમાં ખાવું એટલે આહા.
હા એ તો જ છે હા અને એ આમ બહ ધીરે ધીરે આમ કૂક થાય એને એના માટે બહ બધા ઇન્ગ્રીડિયન્ટ જોઈએ આપણને એટલે આમ એ છે ને આમ આપણને કેહેવાય ને અલગ અલ જાતનું આમ લાગે ખાવામાં આપણને આમ. બહ સારું લાગ્યા.
હોશ. સાચી વાત છે પણ હવે આપડે ઉત્તર ગુજરાત બાજુ. જો આવી જઈએ તો એ એમનું ખોરાક એવું લાગે કે આમ પ્રોપર બેલેન્સ છે.
હા એ તો છે હા આપણે આમ નોર્થ ગુજરાત એટલે ઉત્તર ગુજરાતનું ફૂડ છે ને આમ બહુ સ્પાઈસી પણ ના હોય ને બહુ મીઠું પણ ના હોય એકદમ આમ સિમ્પલ અને આમ હેલ્ધી ટાઈપનું હોય.
હા સાચી વાત જેમ કે દાળ કઢી રોટલી. શાક અને એ જોડે જોડે છાસ. પણ જે છાસ ડાયજેશન માટે ખુબ હેલ્પ કરે છે.
હા એ તો છે હા કારણ કે આમ કહેવાય ને કે છાસ તો આપણા શરીર માટે આમ ઉનાળામાં પીએ ને તો બહુ જ આમ સારી માનવામાં આવે છે એનાથી આપણી પાચન શક્તિ પણ સારી થાય છે અને ખૂબ ફાયદાકારક છે આપણા શરીર માટે.
હો સાચી વાત છે આ ત્રણે જગ્યામાં ઇન્ગ્રીડિયન્ટ તો સેમ જ છે બટ એક વસ્તુ છે ત્યાં બધા ટેસ્ટ ડિફરન્ટ છે.
હા એ. એ તો છે જ કારણ કે આમ કહેવાય ને કે સેમ સ્ટેટ પણ આમ ત્રણ ડિફરન્ટ ફૂડ આઈડેન્ટિટીસ કહેવાયને.
હા. કાઠ્યાવાડી.
હા બોલોલો.
હા કાઠિયાવાડી નું ખાવાનું એટલું ટીખું હોય છે પણ ખૂબ સ્વાદિષ્ટ હોય છે હને સુરતીનુંું તો વાત જ અલગ છે.
હા એ તો છે હા અને આપણે ઉત્તર ગુજરાત હોય ની વાત કરીએ તો એકદમ આમ સિમ્પલ અને આમ બેલેન્સ ફૂડ હોય છે એનું.
હા ખુબ ખૂબ ખૂબ.
હમ.
અને જ્યારે કચ્છ કચ્છના જે બાજરાના રોટલા અને સા સબ્જી ખૂબ સ્વાદિષ્ટ હોય છે.
હા બિકઝ કેવા છે ને એમ ડ્રાય ક્લાઇમેટ હોય અને એ બહ બધા બહ ઓછા મતલબ જી તે બલસને. એ બધું યુઝ કરે એટલે.
હ સાચી વાત છે અને બેઝિકલી જે જીઓગ્રાફી પર બી ડિપેન્ડ કરે કે કઈ રીતે ફૂડ બનાવે છે.
હા એ તો છે જેનું વાતાવરણ પછી ત્યાંનું જે કલ્ચર છે તેની જે લાાઈફસ્ટાઈલ કહેવાય એ બધું પણ આમ અફેક્ટ કરે છે ફૂડ પર.
હો સાચી વાત છે સાચી વાત છે પણ. જે ટુરિસ્ટ હોય છે તેમને બધા ગુજરાતના થાળી ન વ્યંજન ટ્રાય કરવું જોઈએ અને એન્જોય કરવું જોઈએ.
હા એ તો છે હા અને હું. તો એટલું માનું કે આપું ગુજરાતી ખાવા જેવું તો કોઈ ખાવા જ નથી મને તો સૌથી વધારે આપણું ગુજરાતીનું જ ખાવા વધારે ભાવે અને તમને.
હો સાચી વાત છે ગુજરાત નું ખાવાનું પણ. ખુબ સારું હોય છે.
હા એ તો છે અને મને તો આમ સુરતી થાળી હોય એની જ ઊંધિય હોય પછી ખમણ ત્યાંનો સુરતી લોચો અને આમ સ્વીટ પેલી કેહેવાય ને ઘરી એ એટલું બધું ભાવે છે. છેના.
ખુબ સરસ ખુબ સરસ નોર્થ મને તો નોર્થ ગુજરાત નું ખાવાનું ખુબ ભ એકદમ સિમ્પલ દાલ કઢી રોટીલી શાક ફસાણ આહા.
હા એ તો છે હા આમ ત્રણ મતલબ આમ ડિફરન્ટ સ્ટેટના ફૂડ એ અલગ જ લાગે એમ. હમ
સાચી વાત છે પણ ઇટિંગ સ્ટાટ પણ ડિફરન્ટ છે. કાઠિયાવાડી ન જે ફૂડ છે એકદમ ફ્રેશ હોય છે અને હોટ મતલબ ખુબ ગરમ હોય છે ગરમ ગરમ ખાવા માટે હોય છે.
હમ એ તો છે અને પાછું ખબર તમને કે કાઠિયાવાડી લોકો આમ કહે ને કે તેલનો બહુ ઉપયોગ કરે પછી આપણે સુરતીનું જોવા જઈએ તો સુરતી લોકો ઘી વધારે વાપરે અને જેમ આપણે ઉત્તર ગુજરાતની વાત કરી એ લોકો આમ બેલેન્સ સ્ટઓલ યુઝ કરે બહઉ વધારે પણ નહી અને બહુ ઓછું પણ નહી.
હા સાચી વાત છે પણ અમુક વાર લોકો છે ને ગુજરાતી ફૂડને ના કે બરાબર મા પણ જે વાત છે ખોટી છે.
હા એ તો છે આપણા ગુજરાતી મતલબ ફૂડ છે એ બહુ સ્પેશિયલ છે લોકો આમ બહારથી દૂર દૂર થી ખાવા માટે આપડા ગુજરાતમાં આવતા. તા હોય છે.
કે ઢોકળા
હા એ તો છે ગુજરાતી ખાવા મતલબ એક આમ ખાવાનું નથી પણ એક કલ્ચર પણ છે.
સાચી વાત છે લોકો દૂર દૂર થી ગુજરાતમાં એક જગ્યા છે નડિયાદ જ્યાં નડિયાદ નું ચવાણું ખુબ પ્રખ્યાત છે તે લોકો ખાવા આવે છે પેક કરાવીને લઈ જાય છે.
ઓ હા મેં પણ સાંભળ્યું છે અમારા એક માસા ત્યાં રહે છે મેં એમને કીધું છે મોકલાવાના છે મેં એકવાર ટ્રાય પણ કરેલું એટલું સારું હોય છે કે હું તો ખાધી જ રહી ગઈ.
સાી વાત છે સાચી વાત છે મારે એક વાર ગુજરાત ફર જવું પડશે. ત્યાંના અન્ન અન્ન ખાવા બું ટ્રાય કરવું પડશે.
બધ અલગ અલગ જગ્યાએ ફરવા જોઈએ અને એમ બધું અલગ અલગ ફૂડ ટ્રાય કરીએ ત્યાંના લોકો જોડે વાતો કરીએ તો બહુ મજ જ આવી ભાઈ શું કેવું તમારું
હો સાચી વાત છે સાચી વાત છે.
હા આપડા બધા હા.
ગઈ કલે હું કાઠિયાવાડી ખાવાનું અને ગુજરાતમાં જે સુરતી ખાવાનું છે તે બાબતે જ યુટ્યુબ પર જોતો હતો મને ખુબ ગમ્યું.
ઓ દેટસ વેરી નાઇસ.
હા તમને શું ભાવે
આમ તો મને છે ને વધારે તો મારા મમ્મીના હાથનું દાલ ભાત શાક રોટલી ભાવે પણ હું કોકવાર બહારનું ખાઈ લઉ એમાં મને બધું જ ભાવે કાઠિયાવાડી ડીશ છે આપડી ગુજરાતી ડીશ છે ઇવન પંજાબી પણ ખાવાનું મને બ બ
તમને મને તો બધું જ હા.
તો સરસ
હા.
અને અમ તમને ક્યાનું ફૂડ પણ આમ વધારે ભાવે કેવાય ને કે ગુજરાત છે પંજાબ છે.
મને નોર્થ ઇન્ડિયન ફૂડ અ બ્રેકફાસ્ટ ખુબ ભાવે. પછી ત્યાં ત્યાંના છોલે ભટૂરે છોલે નાન છોલે કુરચે ખુબ ભાવે પછી સાઉથ ઇન્ડિયનમાં ઢોસા ઈડલી ખુબ ભાવે.
બા આમ ફ્રેન્ડસ બધા ભેગા થઈ ને ક્યાંક જઈએ ખાવા થોડા દિવસમાં પ્લાન કરીએ.
સરસ સરસ મને તો હું તો એમ કહું કે તમે એકવાર મહારાષ્ટ્રમાં પણ આવો મુંબઈ નો ફૂડ ટ્રાય કરો.
હા તમે બોલાવશો એટલે અમે આવીશું બધા ફ્રેંડ્સ.
સરસ. સરસ સરસ ચાલો તમારી જોડે વાત કરીને ખુબ આનંદ આયુ.
હા મને પણ આનંદ આવયો.
હમ.
ચલો બાય.
ભાર મળડ